હેલો સંભળાવ્યું, હેલો. હેલો. મને સંભળાય છે, હેલો મને સંભળાય છે.
હલો.
હલો હલો મને સંભળાય છે.
સંભળાય છે, ને હા ચાલ આપડે આજે એક રસપ્રદ વિષય પર વાત કરીએ આજે આપડે દૈનિક જીવન એક માનવ વિષય પર વાત કરીએે છે.
ઓકે, બરા
હા ચ હલો.
હા.
હા આ વિષય ખૂબજ સામાન્ય છે, અને દરેક ઘરમાં જોવા મળે છે. હલો.
હા.
હા, આ વિષય ખુબજ સામાન્ય છે, દરેક ઘરમાં જોવા મળે છે. હલો.
હા આજે એ એક માનોવ દી હા, આ વિષય ખુબજ સામાન્ય છે અને દરેક ઘરમાં જોવા મળે છે.
હા એક માંનો દિવસ ઘણી વખત સવાર પેલા શરૂ થઈ જાય છે.
હા, ઘણા ઘરોમાં સૂર્ય ઉગ કે તે પહેલા જ ઘરના કામની શરૂઆત થઈ જાય છે.
હ, દૈનિક જીવનમાં બીજા બીજા પાસાઓ વિશે પણ આપડે વાત કરીએ કે રોજિંદા જીવનમાં ઘણા નાના કામો પણ હોઈ શકે. હલો, હ.
સમયનું આયોજન દૈનિક જીવનમાં ખૂબ જરૂરી.
હ સમય, જો સમય સાથે આપડે ચાલીએ. તો દરેક કામ આપડું વ્યવસ્થિત કામ બની શકે છે. હલો, સમય
સાંજે હા.
હેલો.
સવારની સવાર પડે છે અ સવાર પછી ઘરમાં ખૂબ ખૂણાની સફાઈ કરવામાં આવે છે.
અને સ્વચ્છ વાતાવરણને ઘરને વધુ સુંદર બનાવવામાં મદદરૂપ થાય છે ને.
હા. સ્વચ્છ વાતાવરણ ઘરને વધુ સુંદર બનાવે છે.
હમ્મ રસોડામાં વપરાયેલા વાસણોને સમસ સમયસર ધોઈ દેવામાં આવે છે ને.
વાસણો ગોઠવાયેલા રહે તો ફરી ઉપયોગ કરવો સરળ બને છે
ખાવા માટેની વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખવામાં આવે
હ તેનાથી વસ્તુઓ લાંબો સમય સુધી સારી રહે છે.
મસાલા અને અનાજ લગભગ ડબ્બામાં જ રાખવામાં આવે છે ને
ગોઠવણ સારી હોય તો શોધવામાં સમય બગડતો નથી.
અને ઘરના દરેક ઓરડામાં વ્યવસ્થા જાળવવી ખુબ જ જરૂરી થઈ જાય છે.
દરેક વસ્તુનું એક નક્કી સ્થાન હોય તો સરળ
બારીઓ અને દરવાજાની સ સફાઈ પણ સમયાંતરે કરવામાં આવે તો સ્વચ્છ રહે.
તેનાથી પ્રકાશ અને હવા સારી રીતે આવે છે.
પાણીનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે.
પાણી બગાડવું દરેક ઘરનું સારી આદત બની શકે પાણી બચાવવું દરેક ઘરની સારી આદત બની શકે.
વીજળી નો યોગ્ય ઉપયોગ પણ એક મહત્વનો ભાગ ભજવે છે, ને
હા જરૂર ન હોય ત્યારે લાાઈટ અને પંખા બંધ કરી શકાય છે.
હા ઘરમાં રહેલી વસ્તુઓની નિયમિત તપાસ પણ કરવામાં આવે છે, તો સારું
સમયસર ધ્યાન રાખવાથી નુકસાન ઓછું થાય છે.
ક્યારેક કપડા ગોઠવાવામાં પણ ઘણો સમય જાય છે, ને
હ ઋતુ પ્રમાણે કપડા અલગ રાખવામાં આવે છે.
જુની વસ્તુઓને પણ યોગ્ય રીતે સાચવવામાં આવે તો એ પણ વ્યવસ્થિત રહી શકે છે.
જરૂર પડે ત્યારે તે ફરી ઉપયોગમાં આવી શકે છે.
ઘરનું વાતાવરણ સાત રહે શાંત રહે તે માટે પણ મહત્વનું હોય છે.
શાંતિથી કામ થાય. તો દિવસ વધુ સુખદ બને છે.
રસોડાની સફાઈ પણ દિવસમાં ઘણી વખત કરવી જોઈએ ને
સ્વચ્છ રસોડું આરોગ્ય માટે પણ બો સારું છે.
ઘરમાં આવતા સામાનને ગોઠવવું પણ એક નિયમિત કામ જ કેહેવાય
દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ રાખવાથી અવ્યવસ્થા થ તી નથી
હ અને ઘડિયાળ પ્રમાણે કામ કરવામાં સરળતા પણ રહે છે.
સમયનું પાલન દરેક કાર્યને સરળ બનાવે છે.
હા ક્યારેક ઘરમાં નાની મરામત પણ જરૂરી પડે છે, ને
હમ કાળજી રાખવાથી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે.
હમ ક્યારેક ઘરમાં નાની અ આવી બાબતોને ધ્યાન રાખવી ઉપયોગી બને તો ઘરમાં વપરાતા વાસણોને પણ સંભાળ રાખવી ખુબ જ જરૂરી બને છે, નેે
કાળજી રાખવાથી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે.
રાત્રિના ભોજન પછી ફરી રસડું ગોઠવવામાં આવે
અધુરા કામને બીજા દિવસ માટે નોંધવામાં આવે છે.
જેથી બીજા દિવસે શરૂઆત સરળ બને અને દિવસના અંતે બાકી રહેલા કામ થઈ શકે
નિયમિતતા હોવાથી દરેક કામ સમયસર પૂરું થ કરી શકે
અને ઘરની દરેક નાની બાબત પર ધ્યાન આપવું પડે
નાની બાબતો મળીને મોટા કામને સફળ બનાવે છે.
અને સ્વચ્છતા ગોઠવણ અને સમયનું આયોજક એકબીજા સાથે જોડાયેલા રહે છે, ને
આ ત્રણ બાબતો ઘરનું દૈનિક જીવન સરળ બનાવે છે.
દિવસ પૂરો થાય ત્યારે ફરી આવતી કાલની તૈયારીઓ શરૂ થઈ જાય છે, ને
આ રીતે એક માનવ દૈનિક જીવન સતત આગળ વધતું
અને દરેક દરેક દિવસમાં નાના કામ હોય તો હોય તો તે પરંતુ નિયમિતતા જળવાઈ રહે
તેથી દૈનિક જીવનમાં વ્યવસ્થા અને જવાબદારી બંનેનું મહત્વ છે.
હમ્મ બરાબર છે તમારી વાત હમ્મ તેથી દૈનિક જીવન આપડે આવી રીતે જીવીએ તો આપણું દૈનિક જીવન બહુ સારું રહે છે.
હા રોજિંદા જીવનમાં ઘણા નાના કામ પણ મહત્વના છે.
અધુરા કામને બીજા દિવસ માટે પણ જો પૂરા કરીએ નહી તો એ રોજિંદા જીવન નું આપડું થોડું કામ આગુ પાછું થઈ જાય છે ને
શાંતિથી કામ થાય તો દિવસ વધુ સુખદ બને છે
અને ત્રણ બાબતોનું ઘરનું દૈનિક જીવન સરળતા બને દિવસ પૂરો થાય ત્યારે ફરી આવતીકાલની તૈયારીઓ અને સાથે સાથે આગળના પ્લાન નું પણ તૈયારીઓ કરવી. સારું એવું જીવન આપણને બતાવે છે જીવવા માટે
હમ્મ આ રીતે એક માનવ દૈમિક જીવન સરળ આગળ વધી રહે છે
હા અને બાકી રહેલા કામની ચકાસણી ચોક્કસ કરવી જોઈએ જેથી કરીને ચકાસણીમાં કોઈ રહી ગયું હોય તો એ કામ ન ધૂર આપણે બીજા દિવસે પણ તેને પૂર્ણ કરી શકીએ ને
હમ્મ ઘરમાં રહેલી વસ્તુઓનો નિયમિત તપાસ કરવામાં આવે
હહમ્મ સાથે સાથે સ્વચ્છતા એક ઘણો મહત્વનો ભાગ બની જાય છે ઘરની રોજિંદા જીવનમાં પણ
આ ત્રણ બાબતો ઘરનું દૈવિક જીવન સરળતા છે
અને મસાલા અનાજ અલગ અલગ ડબ્બામાં રાખીએે તો એ ગોઠવણ પણ પણ સારી રીતે આપડી રહે અને આપણને ટાઈમ બચી શકે છે આપડું એમાં પણ
હમ્મ ઘરમાં રહેલી વસ્તુઓની નિયમિત તપાસ કરવામાં આવી
અને ઘડિયાળ પ્રમાણે કામ કરીએ તો આપણું રોજિંદા જીવનમાં સરળતાથી આપણે કામ કરી શકીએ હે હે
હા હવે બીજા પાસાઓની વાત કરીએ
હા ચલોને એટલે બીજય ન રાજ કરીએ તો એમાં એવું છે ને કે જો ઘરમાં આપણેે વીજળીનો વપરાશ જેટલો ઓછો કરીએ એટલું પાછળથી આપડાને સાર એવું એમાં ઉપયોગમાં આવી શકાય છે ને
વાસણ ગોઠવાના હોય તો ફરી ઉપયોગ કરવો સરળ બને
હમ્મ અને દરેક ઘરમાં રહેલી વસ્તુની નિયમિત ચકાસણી કરો જેથી કોઈ વસ્તુ બગડે તો તમને એનો ખ્યાલ આવે
જેવી રીતે પાણી નું બગાડ ન થાય તો એનું પણ ધ્યાન રાખવાનું.
હમ્મ સાચી વાત છે અને અને એની સાથે સાથે આપડે ઋતુ પણ ઋતુ પ્રમાણે કપડા અલગ રાખવામાં આવે જેથી જૂની વસ્તુ ન પણ યોગ્ય સાચવણી રહે
હમ્મ સાચી વાત છે.
હા હવે આ ટોપિક પર આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે પણ હું ફરી તમારી સાથે ચોક્કસ આવી હજી પણ હું વાત કરીશ. અત્યારે સમયની મર્યાદા છે એટલે.
થેન્ક યુ.